હલો.
હા કેમ છે?
મજામાં તમે કેમ છો?
હું પણ મજામાં છું બાકી ઘરે બધા કેમ છે.
બસ બધા મજા હશે તમારા ઘરે કેમ છે બધું.
બધું મજામાં છે બસ અમારી આ છોકરી છે ને બહુ ઓછું પાણી પીએ છે. બસ એને એજ કરું છું પાણી પીવડાવું છું.
બરાબર હું પણણામાં પાણી ની બોટલ જ ભરીને મૂકતી હતી ફ્રીજમાં. અને જોઈ ને આપણે પાણી પીવાનું પાણી પીવાનું આપણા જીવનમાં કેટલું આમ ખુબ મહ ત્વ છે અને કેટલું આમ પાણી આપણા જીવનમાં કેટલું આમ અ મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે. અને માનવ શરીર માટે તો મોટા ભાગે પાણી પાણીથી જ બનેલું છે.
સાચું પ જો તમે પાણી આપણા જીવન માટે સૌથી જરૂરી વસ્તુઓમાંથી એક છે એટલે જ તો હું મારી છોકરીને આખો દિવસ પછાડી પ ગ્લાસ લઈને ફરતી રહું છું કે પાણી પીએ તો શરીર સારું થાય કારણ કે જો પાણી વગેરે જીવનની કલ્પના પણ આપણે કરી શકતા નથી એટલે આપણા શરીરનોો મોટા ભાગનો જે અ ભાગ છે ને એ પાણીથી બનેલું છે તેથી શરીર ને સ્વસ્થ રાખવા માટે પૂરતું પાણી તો પીવું ખૂબ જ જરૂરી છે.
હા એ વાત તો તમે સાચી કીધી કે આપણું જે શરીર છે તે સીતે અ સાથ થી સિત્તેર ટકા જેટલું જે છે તે આપણું શરીર પાણીથી બનેલું છે અને જે આપડા જેટલા બી આપણા બોડીમાં ઓર્ગન્સ છે. જે બી આપડા ઓર્ગન છે બ બધાને પાણી ની ખૂબ જરૂર પડે છે અગર પાણીની હો અ અગર આપણા બોડીમાં પાણી ઓછું થઈ જાય તો આપણને ડડીહાઈડ્રેશ ન પછી ચક્કર આવવા બિઝીનેસ થવી એ બધું આપણને ખુબ થાય છે.
સાચું કીધું એટલે તો જો ને ઘણા ડોક્ટરો પણ એવું જ કહે છે ને કે દિવસ દરમિયાન પૂરતું પાણી પીવું ખુબ જ જરૂરી છે રોજ સાત થી આઠ ગ્લાસ પાણી તો પીવું જ જોઈએ અ અને પાણી પીવાથી શરીર માં પાણીની કમી પણ નથી થતી તમે કીધું જેમ. ડીહાડ્રેશન થાય છે લોકોને તો એ બધું પાણીના કારણે જ થાય છે તો પાણી પી વા ને મે મારી છોકરી પછાડી એના કારણે જ ભાગું છું કે એને છે ને પાચન ક્રિયા થોડી ક્રિયામ સ્લો છે એટલે પાણી પીવાથી છેને પાચન ક્રિયા પણ સારી રહે છે. કે આપરે જે ખોરાક ખાઈએ ને અ પાચવામાં પણ મદદ કરે છેકે જેને કબજીયાત થોડી ઓછી થાય તો એ પણ એક ફાયદો છે પાણી પીવાથી અને પાણી આપડે અ ભરપૂર માત્રામાં પીએ તો આપણી સ્કીન પણ સારી રહે છે. એનાથી અને પૂરતું પાણી પીવાથી તો ઘણાં બધાં ફાયદાઓ છે ત્વચા કેવી આપરી ચમકી ઉઠે છે આપડે પાણી પીએ તો.
હા એતો તમે વાત સાચી કી
હા. અને પાણી જે હોયને એ આપડે આપડે બોડીના છેને ડિટોક્સ પણ કરે છે. કે ઝેરી જે તત્વો હોયને એ બાર કાઢવામાં પણ પાણી કામ કરે છે અગર આપ આપડે નિયમિત રીતે પાણી પીએ તો
હા એતો તમે વાત સાચી કીધી કે પાણી જે છે તે શરીર માંથી ઝેરી પદાર્થો ને બહાર કાઢે છે અને જયારે આપડે પૂરતું પાણી પીએ છીએ ત્યા અ ત્યારે કિડની સારી રીતે કાર્ય કરે છે અને શરીર પણ આપણું સ્વચ્છ રહે છે. તેથી પાણી પીવું શરીર માટે અ ખૂબ જરૂરી છે અને સૌથી મો એક વાત તો આપરે શુદ્ધ પાણી પીવું જોઈએ અને અગર તમારા એરિયામાં હતો તમારે શુદ્ધ પાણી નય મળતું હોય તો તમે એને એક વાર ઉકાળીલો ગરમ પાણી કર થોડું ગરમ પાણી પીવું પડે તેમાં શું તમારા જેઓ કીટાણું હશે તે મરી જશ એમાંથી જે તમને ફાઈબર પછી ન્યુટ્રીશન, મિનિરલ્સ જે મળવું હોય જે અ એક નોર્મલ પાણી આપણને મલે તે આપણને મળી શકે છે.
સાચ જોકે તો તમે ગરમ પાણી કરીને જ પીવું જોઈએ આમતો પાણી અને પાણી શરીર ને છેને આપણું જે તાપમાન હોયને એને પણ નિયંત્રિત રાખવામાં પણ મદદ કરે છે. અને ખાસ કરીને જયારે ઉનાળામાં અ જયારે આપણે કસરત નહી કરતા હોય ત્યારે પાણી પીવું અ ખૂબ જ જરૂરી છે કાઇ કે ઉનાળા આપણને કેવી પાણીની અ કમી થાયને કે પરસેવો થતો હોય એટલું ગર મી પડતી હોય કે ઓલરેડી આપરા બોડી માંથી પાણી કમ થતું હોય છે એટલે ઉનાળા માં ખાસ કરીને પાણી પીવાનું વધારે ધ્યાન રાખવું જોઈએ અ શિયાળા કરતા જેમ આપડે સા આઠ ગ્લાસ પીતા હોય તો ઉનાળા મેંયથી વધારે પાણી પીવાનું અને જયારે આપરે કસરતો કરવા વા જીએ ત્યારે પણ આપરે પાણી પૂરતું પ્રમાણમાં પીવું જોઈએ.
હા, એતો છેકે ઉનાળામાં લોકો પા અ પાણી બો આમ કેને કે લોકો જે લોકોને ખબર છે જે લોકો જાગૃત છે તે લોકો ખૂબ પાણી પીએ છે પણ જે લોકો જાગૃત નથી તે લોકો તે લોકોને જયારે તરસ લાગે છે ત્યારે એ લોકો પાણી પીએ છે પણ એ ખોટું છે, આપરે જે આખા આપરે આખા દિવસમાં એક એક ટાઈમટેબલ જો આમ સેટ કરવું જોઈએ કે આપરે આખા દિવસમાં સાત દસ ગ્લાસ પાણી પીવું જરૂરી છે. તો આપરે શું. સવારે બે ગ્લાસ પછી બપોરે ત્રણ ગ્લાસ એમ કરીને આપરે સેટ કરવું જોઈએ. અને જયારે પણ આપરે ખાવાનું ખાઈએ તે ખાવાના સાથે આપડે પાણી નય પીવું જોઈએ કાંતો ખાવા પેલા અડધો કલાક પેલા પાણી પીવો અને ખાઈને અડધો કલાક પછી પાણી પીવો. તો એ બહુ સારું છે આપરા બોડી માટે અને ડાયજેશન માટે.
જોકે તો તમે પાણીનું પણ આપણે એક નિયમ બનાવી દેવું જોઈએ કે સવારે બે ક્લાસ ઉઠીને પીવો પછી થોડુંક અ નવ બાર વાગે પીયો પછી લંચ પેલ્લા એક ગ્લાસ પીઓ. અને લંચના અડધા કલાક પછી એક એક ગ્લાસ પીઓ પછી સાંજે પીઓ અને રાત્રે પીઓ એતો તમે આવીતા ભાગ પાડી દેેશોને તો તમને ખૂબ સારું અને અ એના રિઝલ્ટ સારા મળશે તમને અને મેં જોયું છેકે કોઈ વ્યક્તિ છે ને ઓછું પાણી પીવે છે. તો એ પણ સારું નથી તો ઓછું પાણી પીએ માણસ તો એનાથી જો ને એ માણસ વધારે થાકી જાય છે એને ચક્કર આવવા માંડે છે અને મેન છે ને એનો માથા ન દુખાવો ઓછો નથી નથી થતો અને એના કારણે એમને નબળાઈ જેવી સમસ્યાઓ થઈ શકે છે. એટલે દિવસમાં પૂરતું પાણી તો પીવું જ જોઈએ એટલે દિવસ દરમિયાન આપડણે અ સમય તરે પાણી પીતા રહેવું જોઈએ તરસ લાગે તેની રાહ નહી જોવી જોઈએ નહી. નિયમિત રીતે પાણી પીવું જોઈએ અને આ બધા જે છે ને સ્ટુડન્ટો જે ઓફિસમાં જનાર હોય છે જે કામ કરતા લોકો હોય ને એ માટે પાણી પીવું ખૂબ જ જરૂરી છે.
હા એ તો તમે વાત સાચી કીધી અને ખાસ કરીને તો વિદ્યાર્થીઓ માટે પાણી પીવું ખૂબ જ મહત્વનું છે કારણ કે તે ધ્યાન એ લોકોને કેન્દ્રિત કરવામાં મદદ કરે છે. અને યાદશક્તિ સુધારે છે પૂરતું પાણી પીવાથી મગજ સારી રીતે કાર્ય કરે છે અને પાણી આપણા સંધા અને જે હડકા છે તેને પણ આપણા સ્વસ્થ રાખે છે અને તે સાજમાં ઘર્ષણ ઓછું કરે છે અને હલનચલન સરળ બનાવે છે આપણા શરીર શરીર ઓર્ગન ના અંદર જે પણ આપણા શરીરના અંદર હશે તે અને પાણીથી આપણું જે ર રક્ત પ્રવાહ જે છે તે પણ ઘણું સુધરે છે. અને શરીરના દરેક અંગ સુધી આપણે અ પોષક તત્વો આપણે આમ કે ને કે આમ એકદમ અ સરખી રીતે પોહોચી શકે છે
હા સાચું કીધું પણ તમે જોયું હ છે કે ઘણા લોકો ઠંડા મતલબ ઠંડુ પાણી પી વધારે પીએ છે તો એ પણ આપણા શરીરને નુકસાન તો પહોંચાડે જ છે નહી.
હા એ તો છે ઠંડુ પાણી ઠીક છે કે હવે ઉનાળામાં આપણે પીએ ઠંડુ પાણી બટ ઠંડુ પાણી આપણા શરીર માટે સારું નથી અ જે એમ કઈને કે જે ઓલા બધા જેના મિનરલ્સ જે નોર્મલ પાણીના મિનરલ્સ છે તે એકદમ એમાં ખતમ જેવા થઈ જાય છે હા ઠીક છે ઉનાળામાં તમે બે ગ્લાસ ઠંડુ પાણી પી લો ચાલે કારણ કે આપણને અંદર થી રાહત મળે છે. પણ હંમેશા ઠંડુ પાણી પીવું એ શરીર માટે સારું નથી આપણે નોર્મલ પાણી પીવું અગર કોઈને ગરમ પાણી ના ફાવ હોય તો નોર્મલ પાણી પીવું જેમ ફિલ્ટરમાંથી આવે છે તે.
હા સાચું કીધું તમે આ સારી ટેવ નથી ઠંડુ પાણી પીવાથી અને આ જે શુદ્ધ અને સ્વચ્છ પાણી પીવાનું પણ એક મહત્વની વાત છે. ન કે ગંદુ પાણી પીવાથી આપણને કેવી વિવિધ પ્રકારની બીમારીઓ પણ થઈ શકે. છે મેં જોયું છે કોઈને ત્યાં પાણી છે ને શુદ્ધ નહીં આવે અને લોકો આમ જ પી લે છે તો એનાથી પણ એ લોકોના ઘરમાં કેટલી બીમારીઓ થાય છે એટલે પાણી બચાવવાનું પણ આપણે આ રાખવું જોઈએ કે પાણી હોય ગંદુ હોય તો એને તમે કીધું છે અ ગરમ કરીને ઉકાળીને એને પીવું જોઈએ જેથી આપણે બધી બીમારીઓથી બચ શી શા કઈ નહી
હા એ તો તમે વાત સાચી કીધી અને અગર અગર જો કોઈ પાસે એમ કઈ ને કે તમે કીધું કે ખરાબ પાણી છે. કા તો એ પાણી એટલું સારું નથી તો પછી આપણે થોડું આમ કહી શકી કે લાઈક તમેને ઉકાળને પીવો બીજું તો શું કઈ કરી નહી શકે અગર જો તમે એમ જ પીશો તો પછી ના આપણેે તમને ટાઈ ડ છે કા તો કોલેરા છે એવી મોટી મોટી જે બીમારીઓ છે. એ થવાના તમારે ચાન્સીસ વધી જાય છે અને ટાઈફોઇડ મોટા ભાગે પાણી પાણી થી જ ફેલાય છે અગર તમે પાણીમાં કઈ ખરાબ પી લીધું હોય કઈ ખરાબ વાવી ગયું હોય તેના વજથી આપડ ટાઈફોઈડ થઈ શકે છે
હ હા એ તો છે જ ને પાણી પીવું પીતું રહેવું જોઈએ આપડે પાણી પીએ તો આપ સામાન્ય સ્વસ્થતા પર આપડી એમાં પણ સુધારો આવે છે આપણે કબજયાત અને ખબર છે પાણી પ્રમાણમાં પી અને વધુ પ્રમાણમાં તો આપણને છે ને જે વારે ઘડી ભૂખ લાગ હોય અને વારે ઘડી જે ખાવાની જે ટેવ હોય એ પણ આપડી ઘટે છે અને એનાથી વજન પર નિયંત્રણ અ થાય છે અને આપણી જે કબજીયાતની જે પ્રોબ્લેમ હોય છે ને એ પણ અ એનાથી પણ આપણને બચાવ મળે છે અને તમે કીધું જેમ કિડની ને પણ આપણને સ્વચ્છ રાખે એ કારણ કે શરીર માંથી તે બધો કચરો અને ઝેરી પદાર્થો કાઢી દે છે એટલે અને આ બધું પાણીના તો બહ બધા ફાયદા છે પાણી તો આપડે પીતું રહેવું જ જોઈએ એટલે પાણી સ્વચ્છ જીવન નો આપડો આધાર છે એટલે પાણી તો પૂરતું પ્રમાણમાં જેટલું હોય શકે એટલું પીું પીતું રહેવું જોઈએ
હા એ તો તમે વાત સાચી કરી આ રીતે આપણે પાણી આપણા જીવન માટે અ અનિવાર્ય છે યોગ્ય માત્રામાં અને નિયમિત રીતે આપણે પાણી પીવાથી આપણે સ્વાસ્થ તંદુર સ્વાસ્થ જે છે ને તંદુરસ્ત અને સક્રિય જીવન આપણે જીવી શકીએ.
હા સારું કે સાચી વાત કધી તમે નિયમિત અને પૂરતું પાણી પીવાથી શરીર અને મન બંને તંદુરસ્ત રહે છે તો આજે તમારી જોડે પાણીના મહત્વ વિશે વાત કરીને મને ખુબ જ સારું લાગ્યું અને આપણે હાલો? આપણે સૌએ પાણી પીવાની સારીીતેટે રાખવી જ જોઈએ.
હા એ તો તમે વાત સાચી કીધી તો ચાલો પછી આપડે મળીને વાતો કરીએ.
ઠીક છે જય શ્રી કૃષ્ણ.